હલો
હલો
હલો હલો
હલો
હા શું કરો છો તમે.
કઈ બેસી રહે એલા.
હા તો કઈ વર્લ્ડ ટુર પર જવાનું કઈ તમે વિચાર્યું કે નહી.
ના ના હણા તો નહી વિચાર દવ
હમણાં જ
સગ મહારાષ્ર
ફરી હમ ત્યા બહજ મસ્ત જોવાનું છે. ફેમિલી જોડે ગયા હતા બહજ મજા આવી. બહુ જ મસ્ત ફરવાનું છે ખાઈ પીને જલસા કર્યા બહુ જ મજા આવી.
એવ હમ
તનો વ્યુ એક. ત્યાંનો વ્યૂ એકદમ મસ્ત છે જીવન સૌંદર્ય એકદમ બહુ મસ્ત છે કે આપણી ફૂલ બોડી ને શાંત મળે છે. છે મસ્ત હોવા પણ એટલે મસ્ત છે. એન્વાયરમેન્ટ ખૂબ જ મસ્ત છે. પર્યાવરણ જોય ને તો આપડા શરીરને શૂટ થાય એવું પણ છે આપણને બહુ જ ગમે બહુ મજા આવે છે આપણને જવાનીને એવી હમ. તનો અમે આખું ફૂલ મહારાષ્ટ્ર ફર્યા ત્યાં અલગ અલગ જગ્યાએ પહેર્યા.
હમ શમા ગયા હતા.
અમે એમાં જ ઘરની કાર ગાડી લઈ ગયેલા હતા અમારા ઘરે ગાડી છે ને એ જ અમારી પોતાની લઈ ગયેલા હતા બધી ફેમિલી જોડે ગયા હતા.
એવું
તા નું દૈનિક જીવન પણ બોવ જ મસ્ત છે આપડા બાજુ જેવું હોય ને તેવું મસ્ત છે કે રહેવાનું મન થયા કરે છે.
હા.
હમ બોજ મસ્ત ફરવાનું ખાવા પીવાનું મા બી બોવ જ મસ્ત છે મહારાષ્ટ્ર બેંગોલી બધા ઘણા પ્રકારના અલગ અલગ જાતીના લોકો જોવા મળે છે બધા બો જ દૂરથી ફરવા આવે બ પસ છે ખૂબ જ લોકો પાસે તે જગ્યા
હા.
તમે તમે વિકેન્ડમાં જશો તમે ક્યાં જવાનું પસંદ કરશો. શો
અમેં સૌરાષ્ટ્ર બાજુ પસંદ કરેલું છે વીકેન્ડમાં જવા માટે.
એવું હા. સૌરાષ્ટ્રમાં કોની જોડે જવાના છે તમે. હવે અમારે જવાનો વિચાર છે આહવા ડાંગ એ બાજુ વ્યૂ પહાડ બહુ મસ્ત છે એવી વાત મળલી છે ફોનમાં જોયું છે સોશલ મીડિયા પર ખુબ જ મસ્ત પહાડ લીલોત્રી એકદમ પ્રકૃતિ સૌંદર્ય ખુબ જ મસ્ત છે એવી વાત મળી છે તો ત્યાં જવાનો નેક્સ્ટ ટાઈમનો પ્લાન છે.
એટ બહુ સુંદર છે. જગ્યા બી બહુ મસ્ત છે હિલ સેશન બી બહુ મસ્ત મસ્ત આવેલા છે. એ બાજુ જરૂર જજો.
હા હા એવું જ વાત મળલી સાપુતારા તા છે વાંસદા છે.
હમ અમે તો ફરી આવેલા છે એ સાઈડે.
હા હા તો એ બાજુ જવાના હારું કીધું છે એ બાજુ બહુજ મસ્ત વ્યુ છે એટલા માટે
હ હ ખુબ સુંદર વ્યુ છે એ બાજુ
એટલે કઈનો ખોરાક બી સાદું ખાવા જમવાનું હોય છે જેમ કે અડદ ની દાળનું શાક બાજરાનો રોટલો એટલે તે ટાઈપનું સાડું ભોજન એટલે જઈને બધા વાત કરે એટલે પછી વિચાર છે કે ત્યાં જઈએ એકદમ પ્રકૃતિ સૌંદર્ય આદિવાસી જાતી ખુબ જ વિકસિત થઈ રહી છે. એટલા માટે તહી તે લોકો હાથ પોતે મહેનત કરને પોતે જાતે મહેનત હા તેવી વાત મલી કે એ લોકો જાતે પોતે મહેનત કરીને પછી બધું બહુ મસ્ત પ્રકૃતિ નું સૌંદર્યમાં રહે છે. બધી હાથ વણાટ કામ કરીને ને એવું બધું એટલે તે જોવા માટે પેસ્ટલ જવાનું છે.
હમ હમ. હા એવું જ છે બહું સુંદર છે અમે તો ઘણા વર્ષો પેલા ગયેલા
હા એટલે હા આહવા ડાંગ જવાનું છે અમે એટલા મોટા મોટા પહાડ છે ને એવું બધું કે એટલે ત્યાં જવાનું જ હવે વિચાર છે. તે તમને કીધું તે
બઉ બહુ બહુ બહું બહુ મસ્ત હવે તો બઉે
હમ ને આજની જીવનશૈલી તો કેવું કે એટલી બધી મોંઘવારીમાં એટલું મસ્ત તા વ્યૂ હોય આપણને પ્રકૃતિનું સૌંદર્ય કઈ વધુ ખર્ચું ની ખર્ચો નહી થાય બસ ઓછામાં આપણને પોહાઈ રહે તે હિસાબે બદી વસ્તુ જોઈ આવવાનું મળી જવાનું દેશી સાદું ખાવાનું પ્રકૃતિનું સૌર્યંદર્ય મા માટ પહાડો ઉપર લીલોત્રી માં
હા
શું કરો તમે જોુ
શું રહેયલા
આજની જોઈએ તો જીવનશૈલી ખૂબ જ ભારે થઈ રહી છે કેમ કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જ રી છે બધી જ વસ્તુ બહુ મોંઘી થાય
એટલા માટે બોવ
હમ્મ હ હા
તે બધી આપણી તો પરંપરાઓ પણ અલગ અલગ અનેક જાતની છે બધા અલગ અલગ જાતિમાં અલગ અલગ પરંપરા બધાની રહેણી કેણી દૈનિક જીવન ખૂબ જ અગ અલગ છે
હમ્મ
સુધી ફરતા હોય છે.
હા
એના માટે જીવન
એને નવરાત્રિમાં પાવાગઢ જવાનો વિચાર છે પાવાગઢ અંબાજી માના મંદિરે
તો ગરબા કરે ને અંબા માતાનું મંદિર બહુ જ ખુબ જ મસ્ત છે ઉપર ગોલ્ડન મુકટ
હા હા
ખૂબ મસ્ત
હા બહું બહુ બહુ
આપણને અલગ અલગ સૌંદર્ય જોવા મલે છે આપડા માં પોઝિટિવિટી આવે છે. ચાલો તો આપડે વાત પતાવીઈ બાઈ